હાલો અવાજ આવે છે.
હા અવાજ આવે છે મને તમારો અવાજ કમ્પ્લીટ આવે છે.
હા તો આજે આપણે પ્રવાસ કેમ કરવો જરૂરી છે એના વિશે વાત કરીએ બરોબર.
ઓ કે આપણે એના વિશેે વાત કરીએ હવે.
તો તમારા માટે પ્રવાસ એટલે શું. હ.
પ્રવાસ એટલે હવેઆપણે એવું છે કે આપણે જે દરરોજ ના કામ કરતા હોઈએ. અને એમના માંથી થોડાક આપણે આપણુ મગજ ફેસ કરવા માટે કોઈ પણ આપણે જગ્યા ફરવા જઈએ કે તેનાથી આપણેને
આ અલગ જાણવા મળે ને આપણને આનંદ મળે તે પ્રવાસ જ છે આપણા માટે.
હા તો તમને પ્રવાસ કરવો ગમે છે.
હા એ તો મને એટલું બધું ગમે છે ને કે એનાથી આપડું મગજ એમ ફ્રેશ થઈ જાય છે. અને આપણને નવા નવા લોકો સાથે મ-મળવાનું પણ થાય છે અને એનાથી વધારે વધારે માહિતી પણ જાણ જાણવા મળે છે.
હા એ વાત તો તમારી સાચી અને તમને ઓમ પ્રવાસ કોને ભેગું કરવો વધારે ગમે જેમ કે મિત્રો સાથે પછી ફેમિલી પરિવાર સાથે કે કેવી રીતે.
મને તો હેન બધાની સાથે પ્રવાસ કરવાની મજા જ આવે છે કારણ કે મિત્રો સાથે પ્રવાસ કરીએ તો આપણને અલગ અલગ જ-જગ્યાએ ફરવા મ-મળતું હોય છે કારણ કે એની મીત્રો ની બધી અલગ અલગ જગ્યા થી આવેલા હોય. અને દરેક સમાજમાંથી અલગ અલગ કાક જાણવા મળે આપણને. મિત્રો બધી જગ્યા ફરેલા હો તો એના વિશેે વાતો થાય. અને મિત્રો આપડી ઉંમર ના હોય એટલે આપણને વાતો કરવાની મજા આવે ફરવાની વધાર મજા આવે અન પરીવાર હોય પરીવારમાં તો આપડે દરરોજ સાથે ભેગા થ કરતા જ હોઇએ છે. અને મિત્રો સાથે આપડે એટલી બધી વાતો કરતા નથી કારણ કે ઓમ આપડે સ્કૂલમાં હોઈએે એ આપડે શાળામાં કોલેજમાં બધા ભેંગા થયા હોય અને હવે આપણે બિઝનેસ કરતા હોઈએ મિત્રો સાથે એટલે ભેંગા થતા પણ નથી તો પ્રવાસ કરીએ મિત્રો સાથે ભેગા થઈએ અને એનો આનંદ અલગ જ મળતો હોય છે.
હા એ વાત તો તમે સાચી કહિ કે મિત્રો સાથે પ્રવાસ કરીએ તો એનો આનંદ અલગ જ જ હોય છે. તો તમે પ્રવાસ કરેલો હશે મને લાગે છે તો તમને ખબર હશે કે પ્રવાસ કરવાથી શું શું ફાયદા થઈ શકે છે.
પેલા તો આપડે અલગ અલગ જગ્ યા એ જઈએ તો એની ભાષા વિશે આપણને જાણવા મળે એની કેવી સ સ સંસ્કૃતિ છે. એ ત્યાં બધું કેવી રીતે રેતા હોય એ બધું જોવા મળે. આપડે શું કરી રા ને ઈ બધા શું કરતા હોય. તે ના વીશે આપડે અલગ અલગ જાણવા મળે જેથી કરીને આપડા જીવનમાં આ બધું કાંક ખોટું થતું હોય તો એનો આપડે બદલાવ કરી શકીએ. પ્રવાસમાં એવું બધું પણ જાણવા મળતું હોય અને આપડે કોઈ પણ બિઝનેસ કરતા હોયએ તો એના વિશેના નવા નવા આઈડિયા મડે ફરતા હોય. કારણ કે અત્યારે બિઝનેસ સેમિનાર પણ થતા હોય છે અને એમાં આપડે જઈએ તો એમાં અલગ અલગ જાણવા મળે અને ઈમાં આપડે અને મિત્રો હોય તો તેના વિચારો અને આપણા વિચારો ભેગા કરીએ. તો આપડે કાક અલગ જ કરી શકીએ છીએ. આગળ આપડા જીવનમાં.
હા એ વાત તો સાચી જ છે તમારી અને પાછું મેં સાંભળ્યું છે કે પ્રવાસ થી આપણા માનસિક તણાવને બધું દૂર થઈ જાય છે. તો એ સાચી વાત છે.
હા એ તો વાત તમારી સાચી છે ને કારણ કે આપડે દરરોજ એક ને એક કામ કરતા હોઈએ. અને એમાં કંટાળેલા પણ હોઈએ જ છીએ આપણેે કારણ કે એક ને એક કામ કરવું કોઈને તુ નથી તો એમા જે આપડે જે આવાસ કરીએ તો આપણને પાક અલગ જાણવા મળે તો આપડું મગજ પણ થઇ જાય છે. અને એીજ વાત જાણવાની પણ નવી નવી ઈચ્છા થતી હોય છે.
હા એ વાત તો છે આપડે ફ્રેશ થઈ જઈએ અને પાછું નવી જાણવાની ઈચ્છા થાય અને આપડે પાછું પ્રવાસ પતી ગયા પછી આપડે જ પાછા આપડા કામ ઉપર પાછા આવીએ તે વખતે આપ પણ ને કામ કરવાનું પણ તાજગી જ અલગ આવી જાય આપણામાં હા એજ તો તમારા મતે તમે ભારતમાં કયા કયા સ્થળ સ્થળોની મુલાકાત લીધેલી છે. છે.
એમ ત મમ ઘણા બધા મિનીસ્ત મુલાકાત લીધી છે ધારો કે ગુજરાત છે. ગુજરાત નું બધું મોટા ભાગનું બતાવી દીધું છે એ સારા સારા વિસ્તારો છે. જે જેની અંદર બધા પહાડ વાળા વિસ્ત વિસ્તાર હોય જંગલો વિસ્તાર હોય કે પછી દરિયાંગ કિનારા જેવા વિસ્તારો હોય તેવા બધા વિસ્તારમાં ફરવાની બહ મજા આવે. એટલે અમે તો બધા મિત્રો ને બધી સાથે જઈએે જ છીએ અને આપડે પણ એવા બધા મોગ ડામો બનાવા જોઈએ અને પછી એજા એવા જ છે કે આપડે એને ઐતિહાસિક સ્થળો હોય. એમાં પણ વધારે ફરવાની મજા આવતી હોય છે કારણ કે આપડે ઐતિહાસિક વારસા વિશે જેટલું સારી રીતે સમજીયે
હમ
તેટલું આપણેે ભવિષ્યમાં પણ આપણે બાળકોને વધારે સારી રીતે સમજાવી શકીએ. અને જે પેલાના બધા નકો હતા એ શું કરતા હતા બધું એમ બધું આપડે જાણવાની જરૂર જ છે.
હા એ વાત તો તમારી સાચી તો તમારા માટેતે વિદેશ પ્રવાસ સારો કે દેશનો પ્રવાસ સારો
મારા ખ્યાલ થી તો એ દેશ નો પણ સારો જ છે એવું નથી ખોટો છે પણ હું આપડણે આપડો દેશ ન ફરીએ તો સારું. હ એમ વાયદેશ ની અંદર કેમ સારો છે વિદેશ ની અંદર તર એકલ નજી આવતી હોય છે ત્રી બધી ટેકનોલોજી નો ઉપયોગ આપણેે આપ આપડા દેશમાં કરીએ તો એ ફાયદો વધારે થાય કારણ કે એમાંથી પણ આપણે એટલી બધી શીખવામાં મળતું હોય છે ને તો આપણને બધું કામ જ આવવાનું છે ને ભવિષ્યમાં પણ
હા એ વાત તો તમારી સાચી છે કે આપણને ઘણું બધું નવું નવું શીખવા મળે છે અને ભવિષ્યમાં કામ પણ આ હવે આપણને.
મને તો એટલું બધું પણ શી શીખવા બધું મળી છે ને કે એટલું બધું આપડે સ્થાનિક ભોજનો હોય કે આપણે એનું કંક અલગ ખાવા ખાવાનું હોય. બ એના બધો એમ લોકોનો કેવો સ્વભાવ છે. પછી એનું જેવ વાતાવરણ છે. બધાની અલ અલ વાતો હોય બધી સ શીખવા મળે, અને એમાંથી શું શીખવા મળી છે?
મને એમાં એક તો જો તો આપડે જે અનુભવ છે એ સૌથી વધારે શીખવા મળે છે, એનાથી આપડી જે કોમ્યૂનિકેશન સ્કિલ હોય એમાં પણ ઈમ્પ્રોવ ઇમપ્રુવમેન્ટ થાય છે. એટલે તમે વાતચીત સરળતાથી અને સારી રીતે કરી શક કો બીજા બધા જોડે
પછી બીજું
બસ એ ઓમ તમે સૌથી વધારે પ્રવાસ બહુ કર્યા નથી, કેટલાક પ્રવાસે જ ગયો છું અને એ પણ ગુજરાત દાત ની અંદર જ ગયો છુએ પેલા મા ઓમ ત જોઓ ભાસાઓને એ બધામાં તો મને નથી ખબર પણ બધાના લોકોન
હમ નેત્રો સાથે ફરેલા હોય નેત્રો પણ વધુ ફરેલા હોય તો આપણને પરિવાર સાથે કોક વાર જો ફરવા જ જ જવું હોય ને આપણને તો એમ પ્રવાસ નું જેમ બજેટ છે અને એના વિશે પણ આપણને સમજણ પડે કે જો આપણને કે ફરજ જવું હોય તો આટલો ખર્ચો થાય તો એ પણ આપડે જોમ નેત્રો સાથે ગયેલા હોઈએ તો આપણને એનો અંદાજ આવે અને ક્યા ક્યામ ફરવું સારું છે તો એના મીશનો ને આપ તા જાવી જાસ તો આપડે ભવિષ્ય પણ ક્યાં પણ ફરવા જવું હોય એના એ દેશે આપડે કેવી કેવી જાણ કારી મળતી હોય એ આપણને ખબર હોતી નથી. તો મિત્રો સાથે નાઇલા હોઇએ તો આપણને એવું બધું જાણવા પણ મળતું હોય છે. ધેટ જેથી કરીન ભવિષ્ય માં આપડા પ્રવાસેને સારા બને
ના એ વાત તો તમારી સાચી, કે મિત્રો સાથે જવાથી એ આપણે જાણવા મળે જય્યારે પરિવાર સાથે જઈએ તો પછી મોટા હોય એ લોકો જ વાત કરે અને એનાથી આપણને કઈ નવું શીખવા ના મળે.
અને આપડા જેમ કોક આવતું હોય એમ, પ્રવાસ આપડા જેમ કરતું હોય અને આપડે ત્યાં બધું ખબર કચરો મરતા હોય છે, અને આપડા એના એના વિશેનું કોઈ સરકાર નુ એટલું બધું છે જ નહી તો આપડે ક્યાંક ફરવાન જઈએ ને ત્યાં આપણને કક કચરા મે એશે એનું કક જાણવા મળે, કચરો લોકો એમને એમ ફેંકી દે છે. તો એ આપણને બધુ શીખવા મળે ને આપણને ને અહીં આવીને આપડે એને આમા હેને અમલીકરણ કરીએ તો એ પણ સારું જ છે ને. ક્યાંક કાક ને કાક આપણે પ્રવાસ માં એકમ મળતું જ હોય છે
હા અને પ્રવાસ માં એવું પણ થાય છે ક્યારેક ક્યારેક તે યાદગાર મોમેન્ટ્સ પણ બની જાય છે જે આપણને પછી જીવન ભર યાદ રહે છે
અને એમાંથી આપણને સારું એવું જ્ઞાન પણ મળતું હોય છે એ ભવિષ્યમાં આપણને ક્યા આપડો બિઝનેસ કરવો હોય તો એનો મ આઈડિયા આવતો જ હોય છે ને અને કેવીન એ રીતે આપડે પૈસા બચાવીએ અને સારી રતે ભવિષ્યમાં એનો ઉપયોગ થાય તો એ પણ પ્રવાસ માંથી આપને શીખવા મળતું હોય છે
હા એ વાત તો તમારી સાચી અને મેં સાંભળ્યું છે કે પ્રવાસ માટે આપડે સૌથી પહેલા આયો જન કરવું પડે શે તો એમાં તમારે શું માનવું છે, આયોજન કરવું જોઈએ કે પછી આપડે ટેન્શન લીધા વગર આપડણે સીધું પ્રવાસ માટે આગલા દિવસે નક્કી કરીને તો ફરવા જ જતું રહેવું પડે
હા એમાં એવું છે કે જો સારા એ મિત્રો છે કે જે બઉ ફરતા કરતા હોય અને એના સાથે આપડે ફરીએ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
તો એનામાં આપડે પ્રવાસ નું બજેટ પણ આપણે ખબર મળી જાય કે આવી રીતે નેતાઓ હોય અને આવી રીતે ફરતા હોય કેવી રીતના આપડે ફરવા દઈએે ને એનું બજેટ ઓછું થાય અને આપ ખર્ચો પણ ઓછો થઈ જાય અને સારી રીતે આપડે પ્રવાસ કરી શકીએ તો આવું પણ આપણને આવાસ દરમિયાન મિત્રો સાથે ફરવાથી વધારે જ જાણકારી મળતી હોય છે મારા ખ્યાલથી
હા એ તો છે મિત્રો સાથે આવી તો ફરીએ તો આપણને વધારે જાણકારી મળે જયારે પરિવાર સાથે પરિવા આપડી સાથે પહેલી વાત જતો હોય એ જગ્યા ઉપર એટલે એમને અનુભવ ના આવે. આમ તો પ્રવાસમાં મિત્રો સાથે ગયા તો કોઈ એક મિત્ર તો ગયેલો જ ફરવા એ જગ્યા ઉ પર એટલે આપણને
પાછું જે તમે કો છો ને કે જેમ એ દેશમાં જેમ ફરવાનું છે ઈ આપડે રાજ્યમાં કે દેશમાં ના કરતા સારું છે કે નઈ મારા ખ્યાલથી તો આપડે દેશની અંદર જ એટલું બધું ફરવાનું છે ને કે આપ દેશ જ એ દેશ છે મારું માનવું તો એમજ છે એટલે આપડે આપડા પોતાના દેશમાં જ ફરવાની જરૂર છે જેથી કરીને આપ નહી સું આવે દેશની અંદર જ ફરે
હા એ વાત તો તમારી સાચી આપડા દેશની અંદર જ ફરવું એક વિદેશ જેવું છે
અને એનાથી આપણને આપડા નાના નાના જેમ વેપારીઓ છે એમને જ ફાયદો થવાનો છે
હા એ વાત તમારી સાચી નાના વેપારીઓને જ વધારે ફાયદો થવાનો છે તમા ઓકે બાય
ચલો બાય